તો
હલો
હા નમ નમસ્તે નમસ્તે
હમ્મ
ખ્યોખ્યો
હા તો તમને શું લાગે છે, આજે જે સોશિયલ મીડિયા નો જે ક્રેઝ છે, બધામાં નાના મોટા બધામાં જ છે, એવુ નહી કે ખાલી છોકરાઓ. છોકરાઓ મોટાઓ યંગ એજ થી. એકદમ હવે નાના એવા છોકરા બે ચાર વર્ષથી લઈને આજે સિરેસી વર્સના બધા જ યુઝ કરે છે સોશિયલ મીડિયા તો તમને શું લાગે છે, કે કેટલું એનું સક્સેસ રેટ છે મતલબ કેટલા એડવાન્ટેજ જે કે કેટલા ડિસએડવાન્ટેજ છે.
એમાં આપણે એડવાન્ટેજની જો વાત કરીએ તો એડવાન્ટેજ ખૂબજ છે. ખૂબ જ એટલે ખૂબ જું કામ કે અત્યારથી છોકરાઓ છે, હોય આના નાના મળી જાય એડવાન્સમાં આઈડિયા આવે કે આવું છે, આવુ છે, આવુ છે, આવુ છે. જોવે ઇમેજન એનો એનો આઈ ક્યુ છેને, આઈ ક્યુ એ બહુ છેને આમ શું કહેવાય ઓલો બને બીજા કરતા એનો આઈ ક્યુ ટૂંકમાં કે ને બેસ્ટ બની જાય.
વધારે છે, હા
સારો બની છે હુ છુ, બરોબર પણ એની હ વીક પોઈન્ટ એવો છે.
બરા
કે જો સતત એમાંને એમાં રહે, તો એની સાને નેગેટિવિટી ખૂબ જ છે. ખૂબ જ શારીરિક માનસિક રીતે કહેવા તો એવી રીતે અને પછી એનુ શું કહેવાય બિહેવિયરમાં એની અસર ખૂબ થાય છે, ઇરિટેડ હા છોકરો ઇરટેડ શ કે બની જાય, આનો છોકરો હોય ને એને આપો ને બઉ ફોન તો એના વગર રહી ન શકે એના વગર સુૂવે નહીં એના વગર જમે નહી. જી
એમ બરાબર છે, સાચી હા નહી સાચી વાત છે તમે કીધું એ આજે નાના છોકરાઓમાં બી કેવું છે પછી એના લીધે એ લોકોની આંખ ને ઇફેક્ટ થાય છે ઘણી વાર એકસ જોઈ નને બને બો પાર્ટને બી ઘણી વાર ઇફેક્ટ થાય છે, અને એનું માઇન્ડશુ છે, એટલું જ વિચારવામાં રહી જાય છે, કે એ પછી એક્સ્ટ્રા એક લિમિટેશન આવી જાય છે. અને એક તો એની છે, કે ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે, જયારે એ સોશિયલ મીડિયા કે ફોનમાં જ લાગ્યા રહે છે, છોકરાઓ. કેમ પેલા આપણા ટાઈમમાં તો આપણે જયારે હતા ત્યારે આપણા ટાઈમમા તો ફોનનુ કવુ હતુ જ નહી એટલે આપણે આપણા એટલા ફ્રેન્ડ્સ હતા આપડે એટલું બહાર ના લોકો સાથે ઇન્ટરેક્ટ કરતા હતા. કે એની સાથે જે બી ફિઝિકલ એક્ટિવિ એટ રમવાનું એટલે કે શું ઘરની બહારનું જ બધું હતું ને હવે આજને ટાઈમમાં એવું છે કે છોકરાઓ ફોનમાં છે, તો એ લોકોને ગમતું નથી પછી એકક્સ્ટ્રા એક્ટિવિટી કે એકક્સ્ટ્રા બહરે જઉુ એસ્ટ્રા વધારે લોકો સાથે મળવુ એ બધું બહુ સોશિયલ મીડિયા એ બહુ ઓછું કરી રાખ્યું છે, હવે સોશિયલ મીડિયા સાથે કનેક્ટ તો બધા ને થવું છે, પણ ઘરે બેસીને
ઘરે બેસીને રાઇટ
હા ઘરે બેસીને કોઈની સાથે આમ પર્સનલ મા ટચમાં નથી, આવું હવે આપણા છોકરાઓ કે કોઈ બી હોય નાના મોટા બધા ને એવું છે કે ચલો ઘરેથી પતે છે ને હા છે ઘરેથી પતે છે સોશિયલી થઈ જાય છે વાંધો નહીં એટલે આમ પેલા ગેટ ટુગેધર જેવું હવે કઈ એવું નથી એમ જે કામ પતું હોય ઘરેથી તો એ કોઈ અમે જાતે કરવા જવા તૈયાર જ નથી
નથી હ અને આ તો હ જ એ વાતની બિગનિંગ છે એ ગુરુ એ આઈ આવે છે આમાના મા તે બિગનિંગ છે ને આનો ગુરુ હજી એ આવે છે એ તો હજી હઉ બરોબર છે હા. ઘોડિયામાં જ છે એ આઈ પછી એની બધી ઇફેક્ટ એટલી બધી આવેશે ને એવી આવશે ને પ્લસ પોઈન્ટ ખૂબ જ હશે એની સામે વીક પોઈન્ટ તમે જોવઓ તો વીક પોઈન્ટ પણ એટલા જ હશે એટલા જ છે પાછા બરાબર હવે આપડુ હુ હુ હા
અને સોશિયલ મીડિયા નુ એવું છે કે એક ઠીક છે કે આપણને અમુક વસ્તુ એવી છે કે અમુક સ્ટોરી જે હતી જે આપને એકદમ ખબર નહોતી તો અમુક અમુક સ્ટોરી સારી વાતો બી આપને બહુ સરસ રીતે જાણવા મળે છે આના દ્વારા હા પેલાની જે સ્ટોરીઓ છે કે આ તે છે એ બધું સારું વસ્તુ બી છે. પણ કઈ વસ્તુ આપણે કેવી રીતના લઈએ છીએ એના પર ડિપેન્ડ છે. સારો યુઝ પી છે આજ દેવુ નથી બધૂ એનુ નેગેટીવ જોઈએ કે ઘણી વસ તો એવી છે કે જે આપણે પેલા નહોતી ખબર પણ હવે આ સોશિયલ મીડિયા ના લી કે અમુક વસ્તુ ખબર પડી છે એની જાણવી
કેટલી બધી બરાબર છે.
એટલે આપડે ચલો ઠીક છે કે એ બધાની જેમ પ્લસ માઇનસ પોઈન્ટ તો બધામાં હોય જ છે પણ હવે આજના છોક કરાઓ કે શું આપણેે શું કે ગમે એ કે આપણ જે મેન ટાઈમ છે ને એ બધું આમાં જાય છે મેન
હા મેન ભાઈ
આપણે હાતમાલઈએ છે કે ચલો જરા ઇન્સ્ટા જોઈ લો જરા ફેસ જોઈ લો વોટ્સઅપ જોઈ લો હા બસ આપડે પાંચ મિનિટ નું લઈને બેઠા હોય ને ક્યારે એક કલાક નીકળી જાય છે ને એ ખબર નથી પડતો અને એ ટાઈમનું જે કામ છે ને એ પેન્ડિંગ રહી જાય છે પછી એવું થાય છે એ પછી કરશું પછી કરશું એમાં પછી માં બધું જતું રહેશે. એટલે આ સોશિયલ મીડિયા એવું છે હા.
હમ. અને એના કારણે એક આળસ આવી જાય છે અને આપણે ફિઝિકલી એક્ટિવિટી પછી ધીરે ધીરે ઝીરો બની જાય આ ને આપણે સોમાટો કરી લેશું. સીગી કરી લેશું શું છે. એટલું જ છે ને ખાલી આટલું જ છે ને સેવન્ટીવન ઓકે આપી દો. વડાફોન સેવન્ટીવન ઓકે આપી એટલે આપી દીયે એ છીએ એવી રીતે ટાઈમપાસ કરીએ છીએ.
સાચી વાત છે અને એટલા માટે થોડું આપડામાં બી આળસ આવી ગયું છે કે આમ વસ્ત તું કઈ ઘરે થોડી એક બે વસ્તુ ખુટતી હો ને તો ફટદઈ ને માાર્કેટ જતા હતા. હવે આપડે છે માર્કેટ જવાના બદલે ઠીક છે આવે છે ને આવે છે. ઝપ્ટો ઝોમેટો છે એટલે આવી જાય છે. ઘરે બધું એટલે થોડું આળસ આવી ગયું છે બધામાં. કે એટલા માટે કોઈ નીચે ઉતરવા કે નીચે માર્કેટ સુધી જવા તૈયાર નથી
નથી આમને આવી જાય આમને માટા મારવા આવે હાલવા જાય સ્પેશિયલ એક્સરસાાઈઝ કરવા જાય એ બધું બતાવે. પણ આના માટે નહીયો ભાઈ નહી આવું થઈ ગયું છે હાવ તને એક વર્ષ એક્સ્ટ્રા કહીને કવ તો એવું છે આપણે સિટીમાં તો એવું હશે હાલ સમજ્યા ગામડામાં એવું છે સાહેબ ગામડા વાળા હોય ને એ લોકો એમ આવું કરે છે ભાઈ. ઝોમાં ટોકરી નાખે શહેરની આસપાસના અમુક કિલોમીટ એરિયા હોય ને ત્રણ કિલોમીટર એિયામાં હોય ને વિલેજ નાના નાના વિલેજ એ લોકો સુધી આ બધું આવે છે કરવીશ તો એ લોકો એનો યુઝ કરે છે. અમારે અહીંયા જે વિક છે અમુક ત્રણ ચાર લા એરિયા કિલો કિલોમીટરના એરિયામાં તો એ આમ આ સિટીમાં આવે છે. તો સિટી ને એ લોકો તરત ઓલું કરી લે છે કે ભાઈ તર જ એ લોકો કરે લોકો ક્યાંથી આવે છે માંડ એટલું સ્પીડમાં જ અને એ લોકો પણ હવે યુસ આન આન સુ કરતા જ હોય છે એટલે એ તો કેટલા ફ્રી હોય આપડે એવું માનતા હોય કે કેટલા ફ્રી હશે હવે એ પણ ફ્રી નથી સાંભળજો મા કેવાનો મતલબ એ છે. એ લોકો આવી રીતે ઓર્ડર આપી દે છે ઝોમેટો જ કરો ભાઈ બ્લિંકટ જ કરો
અછા. અને આ બધી મોટી મોટી કંપનીઓના પોતાની એક સ્ટ્રેટેજી છે. થોડા દિવસ બધી ડિલવરી ફ્રી આપશે આ ફ્રી આપશે ઓફર્સ આપશે એમ કરીને બધાને એક આદત લગાડી દેશે આ લોકો અને પછી આપણને એક આદત થઈ જાય છે કે નહી આપણે ઘરે બેસીને જ વસ્તુ જોઈએ છે. સ્ટાર્ટિંગમાં કેમ હશે કે એ એસી નેવું રૂપિયાની વસ્તુ હશે ને તો બી એ લોકો ઘરે આપી જશે હા બસ આપ છે હા કોઈ બી છે હા એ સ્ટ્રેટજી છે ને એ લોકોનું બિઝનેસ પ્લાનિંગ છે બધાનું હમ
તે એ. અને એ આપડ લોકો એનો શું કેહેવાય ઓલું શુંકેહેવાય એનો ઓલો બનીએ છીએ. ભોગ બની ગયા છે પણ એનું પણ એમાં એક વાત એવી છે જો એક જ હોય ને કંપની તો એનો ઈજારો કહી શકાય પણ આવું નથી આ આ આખું કેવું છે ખબર છે. એનો ઈજારો નથી આમાંટ ઘણી બધી કંપની આવી ગઈ છે. અને હજી આવવાની છે હવે તો મેંવ એવું એવું એક મે હમણાં જ બોલવાયુ મારા કોનામાં હવે આપડે કેમ લિંકિટ કરે છે પછી આ કે ઝોમાટો કરે છે એવું જવે છે લોકલમાં જે લોકો હોય ને એ લોકો આવું કરશે લોકલ લેવલે એટલે એને સ જ ઓલું ફાઈટ મળશે. તો એનો જે કહે ને બેનિફિટ એ કદાચ આપણા ઇન્ડિવિઝ્યુઅલ ગ્રાહકોને મળે
હા નહી આવે છે હવે શું છે વેજીિટેબલ વાળા વગેરે છે ને લોકલ ફોર વોકલ ચાલુ થયું છે તો આપણા આજુબાજુના જે વેજીિટેબલ વાળા હોય ને શાકવાળા એ લોકલી આપે ઘરેથી બુક કરો એને આપી જાય છે એ લોકો માટે એપ છે કે જે પોતાનું નામે એ લોકોમાં રજિસ્ટર કરેલું છે. તો એ લોકો આપી જાય છે એવી રીતના ચાલુ થયું તો છે બધું હમ
હોય ને તો આ લોકોને સેજ ઓલું મળે શું કે વાય ટક્કર મળે
હા ટક્કર મળે નહી તો પછી એ લોકો શું છે મોનોપોલી જેવું થઈ જાય એ લોકો કોનું મોટું માર્કેટ બની જાય હા ને એમ તો ઘણા બધા છે એવું નથી કે આ એકજ છે ઘણી બધી કંપનીઝ આવી ગઈ છે. પણ હવે શું છે આ બધા નુ બિઝનેસ માઈન્ડ તો ખરું ને એટલે તો હા સ્ટ્રેટેજી તો અપનાવાના જ છે કે બધા સેમ સ તેમાં થોડી ઓફર આપો આ આપો તે આપો ડિસ્કાઉન્ટ આપો વાઉચર આપો તો બધું થોડું કર એટલે આપડે થોડું હા થઈ જાય ફ્લો ફ્લોમાં ઓલું થઈ જાય એવી રીતના આ લોકોને આપણે એક આદત જેવી પડી રઈ છે હવે બધી વસ્તુ સુને હા. હા.
બરોબર છે. એટલે આમા તો આમીન્સ જી
હા. હા બોલો બોલો તમે
આ જે છે ને ટોપિક એમાં કેવું છે ખબર છે જેટલી આપણે ચર્ચા કરીએ ને એટલી ઓછી અત્યારની પો ઝીશનમાં જોઇએ તો શું કામ કે ઘણા બધા પ્લસ પોઇન્ટ હોય છે ઘણા વીક પોન્ટ હોય છે એવી રીતે ત વાત કરી એ પ્રમાણે બાળકો યંગસ્ટાર પછી આપણે સુપરયંગ અને પછી પ્રોઢ પછી વૃદ્ધ અને પછી જે કહેવાય ને સાવ વૃદ્ધ અમારે એક છે ને દાદા છે એની ઉંમર છે એટ ટી સિક્સ એ બધું ઓર્ડર કરે છે અને એ બધું અને આમાં બહુ એક્ટિવ છે સોશિયલ મીડિયામાં વિડીયો મોકલલી બધું મૂક છે મે એને પૂછ્યું એક વાર આપની ઉંમર કેટલી મને કે તુ છુ પાછું ગેસ કર મે કીધુ હશે કંઇક સીતેર જેવી મને કે નહી એઇટી ફાઇવ
એટી સિકસ છે નહી નહી મારે મારા મારા ફેમિલીમાં બી એવું જ છે તો એમાં તો એ લોકો છે ને વોટ્સઅપનો પૂરેપૂરો ઉપયોગ કરે છે ક્યારેક તો આપડે એટલા લેધી લેન્દી મેસેજ આતે કન્ટિન્યુ એ લોકો મુકતા હોય છે કે આપડણે એટલું વાંચી બી ના શકીએ આપણા મેસેજસ એટલા થઈ જાય કારણ કે એ લોકો અત્યારે એ ટાઈમમાં ફ્રી છે તો એ લોકોને એમ થાય કે હું આ કરું પણ એ નહી કે સામે વાળાને શું છે સામે વાળું એ ખોલશે કે નહી એ બી ખબર નથી પણ એ લોકો એક છે બ એક્ટિવ છે આપણા કરતા વધારે એક્ટિવ છે આપડણે તો ફ્રી ટાઈમ મળે તો આપડણે એકચુઅલી ફોનને હાથ લગાડી નહી તો ઠીક છે
અને એ લોકો તો આ જ કામ કરે છે ટ્વેન્ટી ફોર અવર્સ બધું જ હોય બધું ખબર હોય ને ટીવી મારી પાસે એટલું બધ એક્પર્ટીસ અને આ એપર્ટ આપણને પ્લસ પોઈન્ટ કહું કે એને આમાં રસ છે ને એટલે એની દવા ઓછી લેવાય છે જો એ બહુ ફ્રી હોય ને ફ્રી તો પછી એ છે ને આપડે વિચાર ઓલું થઈ જાય ઓલું શું કહેવાય એને આપણે એક એક પ્રકારનું ઓલુંને આવી જાય ઇરિટેડ થઈ જાય જિંદગીથી હારી જાય વન ટાઈપ ઓફ પણ આ અંકલ છે સોરી દાદા છે એ હારતા નથી જો કામ કે એ આમાં એક્ટિવ છે એ હજી એને બધો ખબર હોય ન્યૂઝમાં આમાં બ લિંક એટું બધું તેમજ એટલું કહો ને ઇન્સ્ટાગ્રામ કવાો વોટ્સએપ એની પાસે અમુક એવી એપ્લિકેશનો છે કે જે યુએસમાં હતો એનો આઈડિયા નને હોય કે જે આમ આમ થાય લને
હા એ બરાબર છે સારું છે એક રીતે એ એ લોકો ન ટાઈમ થોડું આમાં નીકળી જાય છે આખો દિવસ સ્મા એકલા હોય તો ક્યારેક કોઈ ક્યારેક હોય સાથે ના હોય તો બી આના લીધે એનો ટાઈમ સારું એવું પાસ થઈ જાય છે હા હા ઠીક છે
એટલે આવું તો છે જ હંડ્રેડ પર્સેન્ટ એટલે આના છે ને ખૂબ જ છે પણ આપણે કઈ રીતે એને બોલું લું લાઈમ લાઇટ લઈએ છ છે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ
હા બરાબર છે એ આપણા ઉપર ડિપેન્ડ છે હા એ બરાબર છે હ
અને શું બીજું એક ક હતું તો એમાં એકસ્ટ્રા બાજું એક એડ કરવું અમારે એક છે ને દૂરમાં ઓળખીતા છે એની ઉપર પણ આવી જ છે બંને હંમેશા ઓનલાઈને જો ઓનલાઈન તમે રાત્રે એક વાગે આવ
હા
એક વા ઇન્સ્ટામાં હા એનું એવું જ છે શું કામ ક મને કે હું ફ્રી રહ્યો એને રાત્રે ઊંઘ ના આવે ફ્રી લોકોને એટલે એ લોકો આટલો બધો આનો યુઝ કરે છે એમ નેટ નો અને બધા નો
યુઝ કરે હા હા પૂરેપૂરો ફ્રી આપે છે નેટ વગેરે તો પૂરેપૂરો યુઝ એ લોકો જ કરે છે એ બરાબર છે એ લોકો નહી એ હા હા સાચી વાત છે.
એના દીકરા દીકરી એને પપ્પાને પૂછ ડોક્ટર ને પૂછે છે કે પપ્પા આમા નામાં જ હોય છે આખો દિવસ તોડ છે ને ડૉક્ટરે એમ કીધું કે એની રીતે એટલા માટે રહે છે કે એક્ટિવ રહે ભાઈ તું કેમ ઓફિસમાં એક્ટિવ છો એટલે એની એટલી દવા ઘટશે નીતર છે ને મારે આમાં આપવું પડશે ડોઝ અલગ અલગ પ્રકારના ડોઝ બીજુ કઈક ઉમેરવું પડશે એટલે એની રીતે એક્ટિવિ સારું છે
હ.
એવું પછી અંકર હાલવા જાય. એ વખતે કંઈક બધું ઉપયોગ કરે છે બહુ ઉપયોગ કરે છે એવું બધું એટલે મૂળ વાત હતી એવી હતી. કે બધા એ છે ને આનો ખુબજ ઉપયોગ કરે છે મીડિયો નો
હ બરાબર છે ઠીક છે ચલો મળીએ આપડે હા.
પૂર્ણ કરીએ મળીએ થેન્કયુ.